હા કંઈ નહી હમણા મે જમીયુ.
બનાઈ લીધું.
હા.
જમી લીધું બંધાય એમ.
મેં હમણા તો મે જ જમી.
આજ હ એ લોકો ક્યાં જમવાના.
એ લોકોને ભૂખ લાગે ત્યારે.
અરે મારી ઢીંગલી પાસે ફોન હતું, ને એટલે ફોન જ નહી આપ્યા કરે ફોન માંથી ગેમ રમ્યા કરતી હતી. પછી ન આપું પછી રડવા લાગે એટલે મે આપીધું ચાલ થોડીક વારમાં
હા હમણાં શું કરરે દીક ડિંગલી.
ખબર ન કઈ લખ્યા કરે. લખવા માટે સોઈ પૂછી છે લખાઈ મેં કધું ટીચર ખોલ આવવો.
પી છે, ને
હા પેલા કોલકાતામાં હતી ને ત્યારે જતી તી હમણાં જોઈએ આસપાસ મળે તો પછી એને સ્કૂલમાં જ એડમિશન કરવા પડશે નાના બાળકો હતે
હા.
ત મંદિર પાછળ છે ને યલો યેલો ડે જયારે આપણે ટેન્થમાં હતો ત્યારે બધા જતા હોતા બાળકો યાદ છે તને હા તો ત્યાં એને એડમિશન કરવામાં આવે છે બધા એ કયા કરે કેમ અહિયાં રશે પછી બધું ભૂલી જશે જે ભણીને આવી છે એમ કરીને
હા.
એટલે થોડું ઘણું ભણશે તો પછી યાદ રહેશે
કરાવી દેજે કેટલા દિવસ સુધી રહેશે તે
જો અ મઆમથી અ એક યર્સ તો રહેશે જ એમ
ઓ તબ તો કરાવહી દેજે
હા કેમ કેમ પેલા જે બાબુ આવશે નવેમ્બર માં પછી એ છે મહિનાનું થઈ જશે ને પછી જેને મતલબ કોલકતા જાવાના ને એ લોકો
હા હા સારું
પછી પેલી પણ આવી જશે દુબઈ વાળી છે તે બી આવી જશે એના પણ બાબુ થવાનું છે એમ કરીને
હા તારા ઘરમાં તો બહુ બધા
હા આ યર્સે તો ખાલી બાબુ ને બાબુજી આ નવેમ્બરમાં આવશે ને પેલું છે તે ફેબ્રુઆરીમાં આવશે
હા સારું તમે બે બે બાળકોની મોસી મોસી બની જસો
હા. પેલી આ છે એજ હેરાન બહુ કર્યા કરે તો પછી બે ના હુ કરવાનું આપડે
પછી બે ત્રણ વરસ પછી બધા લોકો મળીને તમે
હા ત્યારે આ સમજદાર થઈ જશે
હા.
હા.
પણ બે નાલા હોય ને
એ તો આવશે યાર પછી જોઓ હવે શું આવશે બી આવે ચાલે આપણને તો
તમારું થયું જમવાનું
ના બાકી જ છે.
હમ સારી છે. હા.
એન્ડ તું એ મને ફોટા મોકલી લે પેલા ચણિયા ચોલી ના એ તો મારું કલર હતું ને
હા પણ મે એ એક વર્ષ મે એ સુ વી ચાર્યુ ને કે મેં ચેટ જીપીટી પરથી તે લહેંગા નું કલર ચેન્જ કરવા પણ મેં જોયું કે મેં ડાર્ક ગ્રીન કલ કરીને લખ્યું ને તો પછી તારા જેવું જ એકદમ થઈ ગયું
આ તું એ બને ફોટા મોકલેેલા મેં કીધું આવ ક્યાંથી આવી મે મેં ઉપર થી જોયું ને મને શું ખબર કે આ ચેટ જી પી ટી પછી મને ધ્યાન આવ્યું આ તો ચેટ જી પી ટી નું જ હશે
હા તને લાગ્યું હોય ને
હા મ મને લાગ્યું કઈ હસેય તને આપ્યું હશે એમ કરીને તું એ પહેર્યું ને મને ફોટા મોકલ્યા કરેને મેં કીધું આવું હું સે
હ
ઉપરથી જોયું ને એટલે
મેં જયારે જોયું બનાવીને મે સોચ્યું મેં વિચાર્યું કે મેં તેન મોકલું
હા હા મેં જોયું આ હું છે યાર ગ્રીન ગ્રીન મારું એકદમ મારું જ્યુસ લાગ્યા કરે સેમ ગુટ્યો
હા
જે કરીએ ને આપણે તે બધું જ કરાવી આપે રિઝ્યુમ એ બધુ તને રિઝ્યમે બધુ બનાવતા આપડી ગયુ ને
હા આવડી ગ્યુ મને
થી જ બનાવુ બે ચારને બને મળી જાય એડ્રેસ ફોન નંબર ને બધુ પછી એને કહી દયુ કે આપ પ્રમાણે કરી આપો કરી આપે એ
મેં પણ એ હ હમણાં ચલાવતા શીખડુ છુ
હા એ આપડે જે કે તે બધુ કરી જ આપે છે એમ તો
હા
હમ સારું છ એમ ફાસ હ બઉ સારું થઈ ગયુ યાર કઈ બી ની આવડ તરત જ એને મેસેજ કરું ને આમ પૂછુ મારુ કોલમા પછી જે બી હોય ને કામમા કઈ સમજ ની પડે એને જ પૂછી કાઢુ એ બ ફટાફટ ઇઝીલી તરીકે મે બતાવીએ આપે
મેં તો પે તે પેલી સાડી પરેલી ને ફેરવેલ ના દિવસે હા તેનો પણ મે કલર ચેન્જ કર્યો
કયો કલર કર્યો
તેમા પિંક અને લાાઈટ બ્લુ કલર નું
મોકલ જે ફોટા મને
હા મોકલીસ
હા
તું પણ કરી જજોજે
હા ચાલ મેં તારું કલર કરી જોવા માર ક સોલીલુ
હા
હા ઓઈ સાંભળ ને તાર પાસે બધા ફોટા છે ને આપડા જે ફરવા માટે ગયેલા ઓતા ને પિકનિક નુ તો તુ મને છે ને તારીને મારી ફોટો ને એચડી કરીને મોકલ જે કેમ કે આ ફોન નવુ છે ને એમા એક બી ફોટો ની મલે જે છ પાંચ પા છે જે મે કેમેરામાંથી લીધુ છે
હા મારા પણ મારા પણ મન ની મલે મેં તો એ ઇન્સ્ટા આઈડીમા મોકલ્યુ છે ને તેમાંથી મળી જશે
અરે હ હ તુ એ પણ નવુ ફોન લીધુ છે ને એટલે બરાબર ચાલ કઈ ની ઇન્સ્ટામાંથી ફટી જાય એટલે કીધુ ચાલ ફોનમા કોઈ ના હોય ને તો પછી વોટ્સપ એચડી કરીને મોકલી ને ફોટો પ પછી સારા આવે ઇન્સ્ટા પર તો મારા બી છે મેં સેવ કરી શકુ હા અરે ટાઈમ ની મળે ને મેં કીધું ચાલ જે હોય તે પોત પોતાની સેન કરીને મૂકશે રૂપા હશે જે બધા ફ્રેન્ડ છે તે બધા પાછો છો છો ફોટો મોકલશે તો થઈ જશે
હા જોઈશુ ઇસ્ટા પરથી ડાઉલોડ કરીને
હા એચડી કરીને મોકલજે
હા
ઓછો બી મોકલ તો બી સાનીકલી અમારા ફ્રેન્ડસ એવા છે કોઈને બતાડવા હારું
હા
ફોટા ની મલે ફોનમા યાર
સારું સ
એન તુ કેટલા વાગે સુુએ
મેં તો અગિયાર વાગે બાર વાગે એમ થઇ જાય મારાથી
શું કરે આટલા વાગ્યા સુ બરાબર સારું સારું
હા
ખબર છે ને કંઈ ઝડો વઘડો
નઈ નઈ બધું બરોબર છે
સારુ લેન
ઝઘડો બસ બે મિનિટ સુધી થઈ થાય એ
એ તો કાંઈ ન તો થાય છે એમાં કાંઈ ન
વધારે ટાઈમ સુધી નહી થાય
પંડી જે બી હોય કિલ્લ કરીને સુવાનું
હા
એ પછી લગ્ન ન શું વિચાર્યુ ક્યારે કરવાના
લગ્નમાં તો બે વર્ષ જશે જ
તો અહીંથી જ કર ને કે ગામથી
અહીંયાથી જ કરીશ
સારું તો
કેમ કે ગામમાં કોઈ ઓળખતા નહી મળે ને અમારા
હા તમારા લોકો તો બધા અહિયાં જ છે ને એટલે મારી બેન નું પણ જોઈએ હવે નવેમ્બર ડિસેમ્બર સુધી કેવાતા છે કે આવવાના છે પછી એન્ગેજમેન્ટનું વિચાર્યું છે હવે જોઈએ ક્યારે આવશે એ પ્રમાણે બધું નક્કી કરશું અમે
હા તમારે તો આ વર્ષમાં તો બહજ સારું ને
હા મજા જ મજા કાલી ફંક્શન ને બચ્ચાઓ ખેલાવાના ને આમ તેમ જવાના
હા તમારા બધા બહેન મળે ને ત્યારે તમે મજો જ કરશ
બહુ જ મજા કરીએ
હા
અને હવે પેલી આવી ગઈ છે તો વધારે જન થોડુંક
હા તમે લોકો ક્યારે ઉઘો
મેં તો બાર સાડા બાર એક વાગ્ય જ જાય એમ કાલે તો એક વાગે સુઈ લ મેં
તું શું કરે
અરે તને ખબર તો છે યાર
હા યાર
બસ તો પછી કેમ પૂછે
એમજ
તને ખબર મેં ઇન્સ્ટા ઓ કર્યું ને મને કોઈ ન પણ મેસેજ જોવાનું નહી ખાલી એક બે ના જ જોવું નંદની એ પેલી છે એને મને એક વીક પહેલા જ મને પાંચસો રીલ મોકલા છે મે હજ હજ સુીધું નહી જોયું મેંને એટલું ઇગ્નોર કરું કે કંઈ કામ નહી નહીં મળે કોઈએ ખાલી તારો મે આજે રીલ્સ જોયું છે એમ
મેં જ મે જલ્દી મોકલું જ નહી મેં ક્યારે ક્યારે ક્યારે જોઉં ને તમ ત્યારે
કૈવેરીલ મો
મેં એક એક બે થી વધારે કઈ નહી મોકલું
હા મે હા કઈ રિયલમાં હોય તો પછી સમજ પડે
હા કેમ કે કોઈની પાસે એટલું ટાઈમ નહી મળે ને જે મને ગમે ને એકદમ તેજ મેં મોકલું બધું
હા સેમ મે બી મે બી એ વુઝ કરું હ જેના જોડે આપડે રોજ બાદ થીઈચ્છાએ તો એને કરીએ તો ગમે આમ થાજ એક બે વીકમાં રીલ મોકલવાના આમ જ ખાલી પૂર
અને નંદની છે એનું કામ થઈ જાય ને પછી એ મોકલી મારા જેમ કે બહ અમને માનતી હોય
હા એ તો બહુ જ સેલ્ફીસ છે લાસ્ટ ટાઈમ મેં એની જોડે ક્યારેય વાત કરલી મને પણ યાદ નથી કોલ કરે મારી બેન જોડે વાત કરે પણ મારા વિશે નહી પૂછે કે ચાલ નગમાને કોલ કરું નગમાને નગમાને ફોન આપ નગ જોડે વાત કર નાગવાનું હું કઈ નહી પૂછું એટલે મેં બીહી પૂછું
હા નઈ મારાથી વાત નહી કરે પણ કાલે કઈ થયું ને તો મારી પાસે ફોન કીધે
હમ બસ કામ હોય ત્યારે કોલ કરે બાકી એમથી જ છે હમ એજ છે છે બી છે એના ચક્કર માં નહી ફસવાનું કારે બી ફસાવી મૂકશે થોડું ઘણું હેલ્પ કરીએ તો બરાબર છે પછી એની આદત પડી જશે હમ કો નહી
કાલે મે કાલે મેં એને એજ જોયું કે જયારે એનું કામ હોય ને ત્યારે અમને યા યાદ કરે
સીન કરવું આવા મન નની ગમે
મેં તો એમ એમ એટલી એને હેલ્પ કરી દીધી કેમ કે કોઈ ટાઈમે અમે પણ ફ્રેન્ડ જ હતા ને
હા હા એ તો ખાલી મને સ્કૂલ ટાઈમ સુધી જ નગમા નગમા કરતી હતી બાકી તો હમણાં કઈ એ જ નહી મને એમ ને રીલ મોકલી આથું ફાલતુ આપું એવા કઈડિયાલમાં છે ને મને રીલ મોક કલ કર મ મારે નથી જવું આવા રીલા
કાલે એનું કામ થઈ ગયું ને તો પછી મને એ ફ્લાઇન કિસ વગેરે આપતી હતી
હા એવું જ કરે એમથી મને પણ લાસ્ટ ઘરે વાત કર પછી આમથીમ કરી આપે હા હા હા બરાબર
કોઈ એકબીજાને કે તો ગમે ને
હમ
એવું લાગે કે હા બધાને એક જ સરખું માને
હા બધા એના તો એના હ બધા એવું જ છે સેમજ
હા એની લેંગ્વેજ છે આ
હમ
ઓ અમે એની બા
મેંને નનીકલેમ જો કવિટી સેવ કર્યું છે હા બરાબર મેં તો નહીં આવું હવે મ કઈ લેવા ની મળલે કોઈ ના
હા
ખાલી તું છે ને રૂપા છે ને એક બે જોડે વાત થાય જે મારી ઘરે આવી જાય મારી જોડે વાત કરીે બસ બસ બીજું કોઈ નિ મળે
હા
હમ આપ કોણ જો મરી ઢીંગી જોય મને કધું શું કે હવે
એ એ હમણાં પણ ચૂપ જ છે ને
ચૂપ છે એકદમ શાંતિ છે એકદમ ધીમે ધીમે બોલે
હા
એટલું એને એટલું ભાન છે કે હા ભાઈ મેં વાત કરું છેું એટલે શાંત રહેવાનું કોલકટ થઈ જ કોઈનો મે આવેને તર જ કે મેસેજ આવી્યું તારું એમ કરીને મેં કીધું ભાઈ એને ખબર પડી જાય છે
હા બધું ખબર એને
બધું જ ખબર એકદમ બહ આવડે ફોન ચલાવતા પણ
કાલે અમે લોકો વિડીિયો કોલ વાત કરતા હતા એને બોલાવ્યું તો પછી જોઈને ભાગી ગઈ
હા શરમાઈ જાય થોડીક સ્ટાર્ટિંગમાં શમાય પછી ધીરે ધીરે જે આવે ને ઘરે પછી એને થ વાતચીત કરે તો પછી થઈ જાય
હા સામે મળીએે ને ત્યારે તે થઈ જાય
કાલે પૂજા આવેલી એમ કે કે તમારા દાંતકી મેં હોવું છે એમ કે પે કે દાંત ખરાબ છે એ પેલી કે મારું તો આખું જિંદગી જ ખરાબ છે
ચાલ ઠીક છે હા
હા ચાલ
બાઈ